હલો શું કરો
કઈ નથી ક્રરતો તમે
હા હું પણ મેસરી જ છું
તમારો અવાજ બઉ ધીમે આવે છે તમારો અવાજ બહ ધીમે આવે છે.
અચ્છા મારો વાસ ધીમા આવતો છે.
હા એકદમ બહુ ધ્યાનથી સમજવું પડે છે
હા એ તો છે ને માં કઈ ફસાઈ ગયું છે
નીચે હસો એટલે એમ તો તમારો અવાજ હા સારું આવે છે.
હા બરાબર તો તમે આજે એમ શું કામ કર્યું આખો દિવસ શું કર્યું એમ તો પાણી બહ ભરાઈ ગયેલું છે. શગ્યા તો
હા આજે પણ વરસાદ નહ હતો એટલ બધો
હા હા
એટલે એકચુલી આજે વરસાદ ઓલમોસ્ટ હતો જ નહી વરસા વલસાડમાં તો નઈ ક પણ વાપીમાં તો એટલો હતો જ નહ વરસાદ નાખે બરાબર હતો વરસાદ આજે
હા અહિયાં પણ એવું જ હતું
હા
હમ
આજે તમે વડાપ ખાધા એક જગ્યા ના
અચ્છા તો
કરવડ કરવડ કરવડ નામનો એરિયો છે ને કરવડ વાપીમાં તે સાઈડ ત્યાં નું નામ છે ને કે બેગામ વડા બેગામવાળા રાજેશ વડાપાઉ હો નામ હતું મેને જે દેગામ બે ડ દ ડમર ન બેગામ ના સોરી બદામ નો હતો દીગામ દગામ એકચુલી એક ગામ જ છે પણ આનું નામ છે ખાલી દેગમ રાજેશ વડાપાવાલા એની ખાસિયત એવું છે કે એટલા ફેમસ છે ને એટલે મેઈન રોડ પર જ છે એટલે હાઈવે ની બાજુમાં છે તો ત્યાં જેમની સાથે મેં ગયલને અભિભાઈ સાથે એમને પેલા તોવું પું તો કે બડકો ખાવાના કીધું હ ખાવાના તો એમણે હા તો એમણે કીધું કે એવી જગ્યા લઈ જાઉ જ્યાં મોટા મોટા બી એમડબલ્યુ ને જીપ ને એવી બધી આઈફોન સેવ પ્રો એટલે એવા મોટા મોટા ઘરના લોકો પણ ત્યાં જ આવે છે એ ને મેં કીધું એવું તો શું હશે હા હા તો મેં કીધું હા મેં કીધું એવું તો કેવું છે જે પણ પછી જયારે અમે એચુલી અમે જે રસ્તે જાય ને તો આપડે કેવું કે આપડે આપડે રસ્તા પર રસ્તા હોય ને રોંગ સાઈડ ની પેલી સાઈડ હોય કોઈ બી દુકાન તો આપડે પાછુંટર્ન મારીને પડે બરોબર તેવી રીતે અમમે હતા રોડ ચાલતા હતા પેલી સાઈડ હતી ને થોડી બહ બધી થો લાઈન
હા
તો મને લાગું હશે કે બીજું પણ પછી જયારે યુટન રહ ત્યારે થોડીા આજ છે વળકોની દુ બધી બહુ બધી ફોર વ્લર ની ભીડ હતી બધા સારા સારા ઘરના બધા ત્યાં બેસી ગ એટલેચલી ત્યાં સેટઅપ બી કેવું જોકે હાઈફાઈ નહી હતું હોટલ ટ બસ એક પતરા વાળી દુકાનથી મોતી હતી થોડીક ને એમાં એને ડાઇનિંગ ટેબલ ને ચેર મૂકેલ આપડી આપડે કેવું આપડે મા્ટનોઝમાં કેવું પહેલા આપડે
હા હા
હા તો તેવાનેું લાકડાનું ને તુ દુ કદમ નાજુક નાજુક બધું એવું ટેબલને ડઇનિંગ ટેબલને એવું હતું મેં એકચુલી ફોટો વિડીયો ન લીધો પણ હા એ નોર્મલ હતી એકદમ નોર્મલ આપડે કયું એકદમ લારી વાળા ટાઈપ છે તેવા નહી એ બેસવાનું સેટઅપ જરાક સારું બના્યું ડઇનિંગ ટેબલ બી લીધેલું છે અને બેસવા માટે લાંબી લાંબી પે બેન્ચ ટાઈપી છે લોખંડ નીવી લાકડાની તો ત્યાં અમે વડાપાવ ખાધા અને પછી અમે બેસેલા તો બીજા પણ ઘણા બધા એટ હાઈફાઈ લોકો ભી આવ કવાનું મતલબ કે કઈક તો છે આના ટેસ્ટ પણ સારું હતો વડાપનું હા બોલો
કે સારા લોકો તો તમે પણ સારા જ છો અને તમે પણ સારા ઘરના જ છો બીજાને
એ એમ કેવું ખા એ એટલે એકદમ જ હાઈ ફાઈ એમ સમજો તમે તે બહુજ મોટા મોટા ઘરના લોકો ત્યાં આવે છે ફોર વ્હીલર માં આવે છે એ લોકો જો ચાહે તો હોટલ ભી જ સકે સારું સારું ભી ખઈ સકે અ એ તો પો આ વિ છેેટલે
પળકોમાં તો કઈ જાદુ જ હશે મારે પણ ખાવું છે પછી તો
તો હા આપડે જશું ને હ સેવું કરેલી છે જગ્યા હવે વડાપઉ જે ક ને એ સેવ ના કરે એવું તો ના બને
બને છે ના હા ખબર એ તો
અને વડાપ એકચુલી એમાં જયારે મેં ખાલી વડુંખ હતું ને લ એટલે વડા ખાધા જમે એ વડા એ વડું જ તો લાસ માં બચેું ત અધધ લું ત્યારે મે ચટ વા જ ખાધું ને મ ખબર પડી કે જે બેસન હોય છે ને તેમાં મીઠું ઓછું હતું
હમ
પણ આ વસ્તુ જયારે અમે ચટકી સાથે ખાતી વડા ને વડા પાઉસ ત્યારે અમને એટલું ખબર નહી પડી સમજ્યા તમે એટલે ટેસ્ટ એકદમ એટલે ખબર નહ પડે ચટણી એી હો થોડી ખારી જ હોય ને પાાવ સાથે ખબર નહી પડે તો પણ એટલે તમે એવની એમ કેતો છો ખાલી એવું નથી કે ખરાબળ કે બો એટલે બહુ ટેસ્ટી એટલે ત્યાંના લોકો કેવું છે કે વડાપાવ ભાવની બી હોય ને તો બી વડા ખાવા રોકાય છે
બરાબર સારું કેવાય
એજ દુકાનમાં બધી જ જેટલી પણ વાપીમાં લારી કે નંદની વાલા એકચ મે એક નોટિસ ક દુકાન કર છે ને ગાડી વાળા વાળ નંબર બનાવે એટલું તો છે હા જે વડાપાવ હવે જે કિંગ ના મળે છે દુકાનમાં નિ નાને દજની વિષભ ઉપલો શફાન એ જે લારી પણનો જે સ્પીડ છે ને
રાજરાણી છે ને તેની ચટણી ફેમસ છે વડા કરતા
હાજ ચકલીક
હમ
મેને બીજું કે
એમ તમે વધારે વાપરીની તારીફૂ કરેલી છે વડાપાવની કે ત્યાં બધા એક જેવા હોય ને એક થી એક હોય છે
હા અને બધાની પેટર્ન જ છેમ છે મને તોવું લાગે કે બધાની રેસીપી સેમ છે સા સે છે ચટ પણ સે છે ચૂો મેી મે ત ના ખા હ તો અડધી મજા ત્યારે આવે એકદમ જ સોય ને ત્યારે બહ મજા આવે એટલે તાજા પાવ હોય તો એમ વાસી પાવ હોય ને તોમ
હા એ જ રાંધી પાઉને એ ચમકેરા
હા ચમકી જ
હા હું શું કું કે હું શું કેવું કે એવું લાગે ત્યાં એ લોકો એટલા માટે વડાપાવ નું બધું કરી લો કેમ કે ત્યાં વાપીમાં શું કામ કરવામાં લોકો વધારે આવે છે તો ત્યાં એમ હા તો એટલે એ લોકો એમ કે ત્યાં કોઈ ટિફિન ના લાવે જેમ કે કોઈ પત્ની લોકો ના આપે એમ જલ્દી મજાય ત તું ખાઈ શકે
હા
અને કોઈ કોઈ તો ટિફિન લઈને પણ ખાય છે
હા પ ટિફિન નહી ખાતા એ તારું આજ મે ન ક ટપ પર પી ું ને તોક સારું બનાવ એમાં લ ડર મે નાખી લ લાલ કલર ગ્રીન કલરી આવે ગ્રીન બરી વાી પણ મેં લાલ વરું બનાવ્યું અનેમાં લસ બી કાપીને નાખી લે અને થોડું બાારવા કીધું મી
હમ
થ ક્રિસ્પી કરવા એ વધારે સારો મેને એટલે મેં આજે ટિફિન ખાધો
હમ તમને ખબર કે મને છે પીંડા બનાવતા ના આવડે જયારે પેલી વાર બનાવેલોો ને ભીંડા તો શું થયું કે મારેમ છીપછીપી થઈ ગય તો ત્યારથી મને મન જખાઈ ગયું કે હવે હા તો એક વાર શું થાય એ મમ્મી કીધું એના આખા ઢાંકીને નહીં રાખવાનું જરાક ખુલ્લું રાખવાનું કેમ કે એમાં ભાવ વધારે ચીપચ તો ત્યારેદમ ક્રિસ્પી અને નાના ના
એટલે એને ખુલ્લું રાખીને પપડું કળીું ખુલ્લું જ રાખી
હા અને જો ખુલ્લું ના રાખ હો ને અડું ઢાકીાય ને ઢાકણ વધારે ખુલ્લું રાખવાના એું આવે ને પેલું અલગથી ઢાકણ જેમાં અલગ થી બહાર હોવા જાય બધું તેવું હા
ન પણ એને સૂકું બનાવ દાળ ભાત સાથે પણ મલા ખવા સાદી દાળ સાદીી દાળ ભાગ માં દી ના ગાળ દ તો અને
બરાબર
કોઈ દિવસ ખવડાવ ત મને ને
હા
પ થોડા જબ
સારું હ ખવડાવીશ ને બધું જ ખવડાવીશ હું જેના ખઉં ને તે પણ બનાવીશ
અચ્છા
હમ એટલે એનો તો ચિંતા ના કરો અનેમ મંથમાં બે વાર તો હું બનાવી શકું
હા
હમ
વિીંદ નું ને આ જે સારું છેને પર્સનલી ગમે છે એ બવું તમને બનાવવામાં આવે
બરાબર તમે શું
હા છે લા નવા નવા સાકીધ ને કે બાળી નાખીને થડું
હા હા હા હા લાલ લાલ થઈ જાય
હા દદા કે લસણ કાપિયા દાખલા તો લસુણમાં પણ જે ટતા ને મતલાે
જયારે પણ કોઈ શાક સુખું બનો ને એમાં લસણને કાપીને નાના નાના પીસ નાખો ને તો એ પણ લાલ લાલ થઈ જાય તો વધારે ટેસ્ટ આવે છે હા હા
ખ ટાઈમ બ હેલ્દી છે બહ જલ્દી હતી હા બધામાં જું ફુલી
હ એજ એટ એજ અને લસણ જે કઠોળ ના શાક માં વધારે મસ્ત લાગે વધારે નાખવાનું એમાં
ચણા ને છોલે ચણા થઈ ગયા ને તેમાં વધારે નાખવાના
પણ
હમ પછી જે તમારું ફેવરેટ શાક છે જેમ કે તમારી ફેવરેટ વસ્તુ છે વડાપાવને પૌવા પોહા બીજા ત્રીજું એક વસ્તુ છે તમારી ફેવરેટ આઈ થિક ચિકન તો હા એજ તો એમાં પણ બધા એમ લસણ નાખી શકાય
હા એમાં તો અરે તમને તો મે કેવું એ રીતે રસોડું સા બને છે ને ગુજરાતી ખાસ કરીને તો તેમાં લસણ આખો જ નાખ
અચ્છા તો.
આખો આખો તમને સમજી ગયો ને કેવ જોયું બી હશે તમે.
હા અમારા તમને ખબર અમારું જે ગામ છે ને. ત્યાં જે ચણાનું શાક છે ને તેમાં આખું લસણ નાખે છે.
આખો એટલે આખો આખું જે આખું આખું. છોલતા સાથે એને તોડતા બી નથી ને કાંદો કેવા કાંદો કાંદો આવે ને તે છે.
હા અમારામાં પણ એવું જ કરે છે એ લોકો કઠાળ નું શાક આવે ને.
અમે જયારે દમણ ગ્યાતા ને ફેમિલી જોડે બરાબર તો. એ બેઠક દરમિયાન અમે ચિકન નું શાક મગાવતા ને એમાં જે લસણ આવતૂ ને. તેને કેવું અંદર થી છોટા આપે. અને એ રીતે અમે છોડીને ખાઈ જતા વા.
હા હા હા બરાબર સમજી ગઈ હું.
એવી રીતે એમ દબાવો ને એટલે બધું અંદર ની મટીરીયલ મસોલો હલ્દી ની લાગેને. ટેસ્ટી બી લાગે
સાંભળો ને હું તમને પછી કોલ કરું ને હા ચાલો બાય હા.